હલો, હા બોલો શું કરો?
કાંઈની જો, નવરા થઈને સુતા તા.
એમ આરામ કરો છો.
બસ પૌઆ પેટમાં પાણી ઘટી ગયું છે, તે મજા નથી તે સુતા.
અરરર કેમ ખ ખટી ગયું પાણી? તમે ઓછું પિતા હોઈસો
હા, પાણી તો વધારે પીએ, પણ અત્યારે ચોમાસું જેયો એટલે, પાણી પીએ એટલુ નીકળી જાય.
અરેરેરે એ ડોફને કારણે, પાણી શરીમાં ઓછું ન થવું જોઇએ. પૂરતા પ્રમાણમાં છે ને પાણી પીવું જ જોઈએ, શરીર ના સ્વાસ્થ્ય માટે બહુ સારું કેહેવાય, એમ જરૂરી છે આપડે. પાચન શક્તિ માટે પાણી પીતા બધ થોડું આવે
હા તો ડોક્ટર ને બતાવા ગયા તા હા તો ડોક્ટરે એવું જ કીધું કે તમારા શરીર માં રિપોર્ટ કરાવો તો ડૉક્ટરે એવું જ કીધું તમારા શરીરમાં પાણી ઘટી ગયું તો જો મેન પછી કીધું ને કે મારે વાળ ઉતરે શે તો એ એમ કીધું કે તમ પાણી ઓછું પીવું તો તમારે એટલે વાળ ઉતરે એ કે કે તમારી પાચન ક્રિયા એ સારી નથી તમારા શરીર માં નબળા પણું છે તમારે નબળાઈ છે એ એના લીધે જ છે એ ક કે
અને પાણી ઓછું પી ને તો શરીર માં જે આપડણે ઝેરી થતું હોય ને ઈ બારીનું કાઢીએ વધારે પાણી પીએ ને એટલે આપડણે પસકવા ફ એના જી સરી તો તો હોય ને બહાર નીકળી જાય એટલે આપણેે બીમાર ન પડી કિડની સારી આપ જે સ્કીન હોય ને એમ ચ ચમકદાર રાખીને આપું શરીર ડિહાઈડ્રેશન એ ન થાવા દે આ બધા પાળી પીએ તો પાણી ઉપર આખુ આખુ સય હોય
હા એ જો શરીર માં આપણેે પાણી પીએ તો પાણી હા પાચંક્રિયા હારી રે પછી કબજીયાત નો થાય આપણને કબજયાતની સમસ્યા આપણે ઓછી રે શરીરમાં આપણેે ફુરતી રે તાજગીરે
અને એમાં જો તમે ખાલી પેટે પાણી પીવું ને એકદમ હારું કેવાય એ પછી મેટાબોલીસમ બહુ સારું કેહેવાય પછી શરીર ને ટોસ રાખે પાણી ઝેર કાઢીને કેસરમાંથી ઝેર કાઢે બિન જરૂરી છે આપણે તોતું હોય ને પેસાબ માટે ખાડ નાખ અને કાં એક આપડે પરસેવો થાય ને તો પરસેવા આપણે પરસેવ આવવું જોઈએ તો પરસેવાય તે હારું કેવામ આમ આપડે બે પ્રકારથી આપડા ઝીર તત્વો નીકળતા હોય એક સેવા માટે અને એ છે માટે તો આપડે પાણી પીએ તો નીકળે ને પાણી ન પીએ તો
સવારે ઉઠીએ ને એટલે નરણા પેટે એમને એ સીધું પેલા પાણી જ પી પી લેવાય હા ગરમ પાણી પી લેવાય
હા મોધ નાખીને ટું ને તો બહુ સારું કેહેવાય તું તો પછી આપડે શરીરનું ચરબી એનુ - ગરમ પાણી પીવાની શરદી ઉધરસ ના થાય- -
હા એ ગરમ પાણી- - તો આપડી ત્વચા સ્વચ્છ રે આપણેે નરમ ને- - ચમકદાર આપણી ત્વચા બને- - આપડે શરીર નું તાપમાન હોય એ આપડણે સંતુલિત રાખી આપકીએ હા.
હા. અને જો આપડે તમારા ચહેરા ઉપર કઈ ઓલું હોય ને કે ભાઈ- - દાક સકલવું હોય- - કઈ સ્કીન નો કઈ પ્રોબ્લેમ હોય તો એ રૂડે કઈ પાર્લરમાં જવા- - જરૂ ન સ્કિન ડોક્ટર ની કઈ જણ જરૂર ન ચમકદાર એકદમ ત્વચા ર આપડી- - બહુ જ ફાયદા છે. પાણી ના તો એમ તમે સમજો કેટલોક ફાયદા છે જેટલું તમે પી ને એટલું ઓછું પાણી સમજી લો- -
હ.
અને રોજ ન દિવસમાં બે થી ત્રણ લીટર તો પાણી પીવાય જ- - મેક્સિમમ ત્રણ થી ચાર લીટર એ કેક આપે જો એમ હોય કે બની ક્યાંક હોય- - તો ખડી ખડી- - પૈસા ન જવું હોય તો બેથી તયથી ત લીટર તો પીવાનું જ. આખર પછી ડડીહાઈડ્રેશન થઈ જાય ને શરીર માં તો બહુ જ- - પાણી ઘટી જાયને તો બીમાર થાય તાવ આવે યુરીન ઇન્ફેક્શન થાય- - હા તો બધું ઘણું બધું કરવાનુ એટલે- - બોજ પ્રોબ્લમ- -
તો જોઉં મને માથા- - દુખાવ હોય જો બહુ થતો હોય થાકે હું એક બે કામ કરું ને તો થાકે- - કેમને બહુ લાગતો હોય એટલે પછી જો પાણી ઓછું પીયું એટલે બધું- - વાનું આપે પાણી બહ વધારે પીએ એટલે મા- - ત દુખાવ આપણે ન થાય થાંક ઓછો લાગે. આપડો સ્વાસ્થ્ય હારુ રે- -
હમ શરીરમાં ઉજા ને રોગપ્રતિકારક શક્તિ એ બે એનાથી ખબર પણ- - તો હણ બધું- -
એટ પાણી તો આપડે જીવનમાં બહુ જરૂરી છે. પાણી વગર તો આપણે જીવી શકવાના જ નથી પણ આપડે જો કઈક- - જમવાનું બનાવવું હોય તો એ પાણી ની જરૂર પડે- - કંઈક કામ કરવું હોય તો એ પાણીની જરૂર પડે બધી વસ્તુમાં હા- -
થોડી એક દિવસ તમે ખાતું ન હોય ને તો તમારે હાલી જાય- - કઈ પ્રોબ્લેમ નહી થાય. પણ તમે એક દિવસ પાણી નહી પીવુંને તો તમને નહીં હાલે પાણી તો એ તમે કલાકે પી તો - - તમને નહી હાલે અને ઉનાળામાં તો- - ભરપૂર પાણી પીવુ જોઈએ ભરપૂર- - ઉનાળામાં તો બહવ જ જોઈએને તો તો રતો જ તમે શરીર ફૂંકાય છે આખું- -
ઉનાળામાં ના પીએ આપડણે પાણી તો તો ગળું આપડું સુકાવા માંડે- - ને એમથી આપણેે ઘણી તકલીફ થવા માંટે- -
હા અને એમાં છે તમે ખાલી પેટે પાણી પીવું- - એ તો બઉ જ એના ફાયદા એમ ખાલી પેટે પાણી પીવાના તો ઘણા બધા ફાયદા છે.
હમ ને પાણી આપડે સારું જ પીવું પડે ખરાબ ના પીવાય.
ધ નઈને શુદ્ધ પાણી આપણેે ફિલ્ટર ન પાત- - તેને ગંધારું નહી એકદમ શુદ્ધ પાણી પીવાનું.
પાણી પીએ તો આપણે પેટમાં બીમારીઓય થવાની છે. ત સ્વચ્છ ને શુદ્ધ પાણી પીશું તો આપડે સારું રહી પેટમાં ગંદુ પાણી પીએ તો એની- - કયા સરખાવાની નથી.
હમ હમ અને તમા અંકશ. શરીરમાં છે ને લગભગ સિતતેર ટકા પાણીની. ભરેલું છે તમને ખબર છે હાર્ડ. કરતાડું પાણી વધ સિતતેર ટકા અને બાકીનું જે ત્રીસ ટકા છે ને એ જ આપે માણસ હાડકા અને આંતને બધું આવી જાય એમાં પણ સિતતેેર ટકા. આપડા શરીરમાં પાણી છે. અને જો આપડણે તરસ લાગે તો આપડે બીજું કાઈ ન પીએ ગએ હવે તમને તરસ લાગે ને તમે બીજું કાઈ પીયું. સોડા આ તે બીજું જે પણ લિક્વિડ છેું તમારી પ્યાસ. નહી ગમે એટલું કરો તમારે છેલ્લે તો પાણી પીવું જ પડે.
હા એટલે પાણી તો આપડે માન્ય તો આ. આપણા જીવનનો એક આધાર જ કહેવાય કે પાણી વિના તો આપણે જીવન જીવી જ ન શકીએ.
હા અને એક બીજુંય છે કે તમને જો બહુ એસિડિટી થતી હોય ને. તો તમે ભરપૂર પાણી પીયું ને. તો તમને એસિડિટી નો થાય તમને કબજિયાત ન થાય તમારું કચન ભકું થાય. આ બધધ એ માટે જરૂરી છે કે આ જોઈએ જ પણ.
હમ
અને જો તમે ખાલી પાર્ટી. પેટે પાણી પીવું ને તો મેટાબોલિઝમ હોય ને એમાં સુધારો થાય એટલે ચરબી ન વધે. એવ બધું હા ઘણા બધા એવા બધા ફાયદા છે.
હા ને આપડે એમ રાહ જોઈએ કે જો મને તરસ લાગશે. ત્યારે હું પાણી પી તો એવું નહી કરવાનું આપડે નિયમ રાખવાનો કે મારે દિવસમાં ચાર થી પાંચ લીટર પાણી પીવું જ. તો આપડણે તરસ ન લઈ ગય હોય ત્યારે પી લેવાનું આપણે તરસ લાગે એની રાહ નહી જોઈએ રાખવાની સમય અંતર આપણેે ટાઈમ નક્કી કરીને રાખવાનો કે આ સમયે મારે પાણી પીવું છે તો આ સમય થઈ ગયો એટલા વાય ગયા તો આ હું પાણી બે ઘૂટડા ત્રણ ઘૂટડા પી લઉ. તો ત પીઈ જ લેવાનું
અને એ તમને છે ને ઓલા માટે ઘડવા માટે સારુંમ તમને શરીર માં જે રોગવ હોય સ્કીન ન એક બાકી ઘણા બધા રોગો તો એના માટે છે ને લડવામાં બહુ હારું કેવાય. શરીર પાણી પીવું એમ.
હ ઘણા સાંધાઓ દુખતા હોય તો એઈ જ સાંધા આપડે પાણી પીએ. તો સાંધાઓ સારી રીતે કામ કરે લોહીનું પરિભ્રમણ તો એ આપડે લોહીનું પરિભ્રમણ એ હારું.
હા તો ઘણા બધા ફાયદા છે. એને
હા તો એ યોગ્ય રીતે કામ કરી હકે હરખું પાણી ન પીએે તો શરીર ના અંગો આપણેે કેમ કામ કરવાના છે પછી તો આપડે આમ એમ જ લાગે કે, કમજોર જ છે પાણી ના પીએ તો એવું જ લાગવાનું છે. પછી
હમ અને પછી એનાથી છે ને તમે નિયમિત હરખુ પાણી પીવું ને તો એનાથી કેલરી આપડે બંધ થાય એટલે આપડું વજન એ વધે નહી. પછી તમારા જે આંતરડા છે ને તમે નિયમિત સરખું પાણી પીઓ ને તમારા આંતરડા છે ને એ સાફ થઈ જાય અને જેનાથી તમને ભૂખ વધારે લાગે. પછી એક ધ્યાન રાખવાનું કે પાણી પીવાના જેટલા ફાયદા છે ને એટલા ગેરફાયદા પણ હોય પણ એ ગેરફાયદા ક્યારે એવું હોય કે તમે ટાઈપથી પાણી પીવું છો એમાં એવું છે તમે ક્યાંય બાયનેથી ભાગી ભાગીને આવતા હોય અને આવીને શ્વાસ ચડો તમે તરત પાણી પીશ હારું ના કે વાઈ બહુ જ ખરાબ માં ખરાબ કેવાય. શાંતિથી બેસો આરામ કરો હા એ બધું અ ડાયરેક્ટ શું કેવાય અંદરનું પાણી જાય ડાયરેક્ટ કડાવવું જાય એટલે પછી અલગ અલગ સમસ્યા ઉભી થાય પછી તમે આરામથી બેેહો શ્વાસ લેવો શ્વાસમાં ચડી જાય ને પાણી.
હા.
શ્વાસ લેવો આરામથી બેસો અને પછી પાણી પીવાનું બેહિને જ પાણી પીવાનું ઉભા ઉભા ક્યારે નહીં પીવાઈ ઉભા ઉભા તો નુકસાન સગી સગદી ભાગી હ ઉભા પાણી પીન ભાગી છો જલ્દી પાણીપીણી આપણે ભાાગતા હોય ઊભા ઊભા આપણે પીલાતા હોય. પાણી બેહીને જ પીવાય હંમેશા નકર એનો બહુ જ બહુ જ મોટો છે પ્રોફાઇલ હશે ને એટલા જ નુકસાન જ છે.
ગેરફાયદા છે હા પાણી હંમેશા આપણે ઊંચેથી પીતા હોય ને ઊચેથી નહીં પીવાનું મોઢેથી જ પીવાનું. હમ.
અને તમારે પાણી પીવાતી છે ને મોઢામાં વાઈસ નું આવે દાંત હરા હાર કરે એસીબ થાય એટલાાય ઓછા છે એટ પાણી ન જીવન શક્તિ શકય નથી આપણે માણસ નઈ જાનવર નહી પણ એ વગર શક્ય જ નથી. તમને થોડા લીનું હાલે, એટલે તમે છે ને પાણી પીતા રિયો તમારી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ તમે હા તમે એક્સરસાઇઝ કરજો અને પાણી થા રેજો ઓકે. તમારા ઘરવાળા ને કઈ દેજો એટલે એ પ્રમાણે એમને પાલન કોરી ગણીવ અંત મકરા એનિવ તારે શું ગરમ પાણી વગેરે અટાણ ચોમાસું છે બીમારી વધારે છે તો ચોમાસામાં છે ને ગરમ પાણી કરીને છોકરાને પીવડાવ છે ને તમે ગરમ પાણી પીતાવે છો કે બીના ઓકે. સાચું કહું છો તમે અને મેં કીધું ને એમ જ ડોક્ટર પાહે કોઈ દી ની જાઉં પડે ચાલો હવે
હા હવે તો એમ જ કરીશ હા.